હાલો હ અવાજ આવે છે.
હા બોલો
બવે
હા આવે છે હલો કઈ નની બસ મજામાં સારી છે તમારે
હા મારે પણ સારું છે શું ચાલે છે
અત્યારે જ ખાય નહ બસ ચાલ્યા ઘરે આમ તેને
હા તો આજે આપડે આપણા ભારત ના તહેવારો વિશે વાત કરી આપણે
હા કઈ બોલો ને શું કેવા માંગુ છો.
સવારો વિશે તમે જણાવો કઈ
તહેવારો વિ છે તો હું જણાવું એમ તો બધા તહેવારોને આપડે એવું ઉજવુ. ઉજવણી થતી હોય છે. ગુજરાતમાં તહેવારો ખુબ ખૂબ ખૂબ માન્ય રહે છે અને ગુજરાતમાં બધા લોકો બધી જ જાતના મિક્સ રહે છે. એટલે બધા જ તહેવારોને ધામધૂમથી ઉજવીએ છે, આપડે હમણાં તો નવરાત્રી આવવાની છે. નવરાત્ર્રી આવવાની છે અને નવરાત્રી માં ગુજરાતમાં ગુજરાતી લોકો. ગુજરાતી લોકો પણ વધારે ગુજરાતી લોકો તો મજા કરે જ છે. બાર ના વિદેશી લોકો પણ આવે છે. ગમે બધા જ લોકો નવરાત્રી માં આવે છે અને ખુબ આનંદ થી રહે છે અને ગરબા નાચે છે મોડી રાત સુધી અને ખુબ આરતી કરે છે બધું ચલ્યા કરશે અને એટલો એટલા બધા પ્રબ્મ પબ્લિક ભેગું થાય ને કે કઈ વાત જ ને એટલે કે એવી નવરાત્રી તો નવરાત્રીમાં જે મજા આવે છે એવી આવતી જ નથી કરશે મને
કારણ તરીકે કારણ કે નવરાત્રીમાં બધા લોકો ધામધૂમથી નાચે છે કુદે છે આ કરે છે તે કરે છે અને નવા નવા ચિણીિયા ચોરી બર છે કપા ફેશન વાળા ભેજે છે અને રોજ એમ કની કઈક કરતા રહે છે
હા આ તહેવાર કેટલા લોકો ન પ્રિય તહેવાર કહેવામાં આવે છે કેટલા ગુજરાતીઓ તો વાની કેટલા સમય થી રાહ જો આ કરે છે એવા કેટલા લોકો છે જે આ તહેવારોમાં ખુબ નવે નવ દિવસ આવે છે માતા ની ખુબ આરતી કરે છે ને બધા કેટલા ગુજરાતી બધા બધા લોકો સાંજે ભેગા થઇ જ જાય છે
હા
ખૂબ મજા કરે છે ખબ આનંદ કરે છે
હા સાથે બેસે છે અને સાથે આનંદ કરે છે અને બધા સાથે બે મળીને ગરબા રમે છે અને ગરબામાં આરતી પણ કરે છે માતાને થાળ પણ ચડાવે છે એ બધું કરે છે અને એ ગરબા હા ગરબા રમે છે
ઘણા પ્રકારની
આ હા હા પણ એ હવે એટલું ક થોડુંક એટલું ભૂલ કરી છે સરકારે કે આમ બધું ગુજરાતી લોકો એવું એલું છે કે માતા ન બીલ નવરાત્રીમાં ગરબા રમવાના આવે છે અને લોકો ડાન્સ કરે છે વગેરે એવું બધું બહુ આવી ગયું છે એ થોડું અલગ થઈ ગયું છે હવે એટલે એમાં થોડો હ ક્રેઝ નથી રહ્યો એટલો એટલો પણ હજુ પણ ગુજરાતી લોકો પણ એવું કરે છે જે શદી ર રમે છે ગરબ રમે છે. નૃત્ય કરે છે એ બધું
હા ઘણી બધી હા ઘણી બધી વસ્તુ, ઘણી બધી યુનિક થઈ ગયું છે એ તે પેલા જાતે ગાય ગરબા રમતા હતા હ અત્યારે ડીજે છે બેન્ડ છે ઘણું બધું ઢોલક પર અગાડી નાચવામાં આવત હત અત્યારે જે છેન્ટ છે એ ઘણી બધી નાચવામાં આવત
હા હા હવે એમ કઈ પેલું રહ્યું નથી વધારે એમ ચાલો તો નવરાત્રી છે નવરાત્રી માં જે એને પતા વિના આવ્યા કરીએ પેલાિવસે ને લોકો બધા પેલા ભેગા થ હતા પછી બધા ભેગા થાય પછી આરતીને એવું કરવામાં આવતી હતી
હા
હવે તો માણસ આવે નઈ આવે થોડાક માણસ થઇ જાય એટલે
હા અત્યારે તો પેલા બધા ટાઈમે પહોંચી જતા હતા કે આ ટાઈમ આ છે આ ટાઈમે પહચ બધા ટાઈમે પહોચ જતા હતા
હા. હવે કોઈ પહોંચતું નથી.
હા અત્યારે કોઈ ટાઈમે પહોંતું નથી.
હા અને લેટ હ અને લેટ આવે છે કારણ કે ટૂક તેમાં નવરાત્રી માં એક બ મો મોટી કરતા હોય છે. તારૂ નું વ્યસન એમ કરીને વધારે આવે છે બધા.
હ.
હા બ બહુ વધી ગયું છે. નવરાત્રીમાં એવું હોવું જોઈએ કે હા કઈ કરે નહી. અને સારી રીતે રહે સારી રીતે ગરબા કરે અને નવરાત્રી માં બબાલ પણ થવા માંડી છે. હોવે તો
હવે ઘણી જગ્યા એ બધું જોવા મળ્યું છે.
હા
થાય છે રોજે રોજ નવે નવ દિવસે એવું થાય છે કોઈ દિવસ એવું નથી જતો. તો કે સારી રીતે જાય ઉ.
જે લોકોએ દારૂનું પેલું કર્યું હો ને ડ ડ્રિંક. એ લોકોમ આટલી વાર જોગાડું કેમ આટલું કેમાં આવું વગાડ્યું કે નહી વગાડી મે કીધું એ માટે વધારે બગ ખર્ચી પણ નરા. એવું નથી હોતું કે. વગાડવા ગરબા વગાડવાનું અને ગરબા જ નાચવાનું હોય છે એ ટમાં થોડક નૃત્ય કરે તેવું તેવું સારું લાગે અને તે જ ભગવાનને ગમે પણ છે.
હા
હમ
મારું કેવાનું એ જ છે બસ
હા ઘણા ભગો એવા શી. આ તહેવાર ને ખુબ મજડાતી તેહેવારને. જો એ કદાચ નશો કરતો હોય તો આ નવ દિવસ નશ ન પણ કરે.
હા એવા એવા લોકો ભી છે કે હા નવે નવા દિવસ ઉપવાસ કરે અને માતા ના માને બધું જ છે. એમ નથી કેતો કે બધા જ લોકો ખરાબ છે પણ. એ એવા કે સારા લોકો કરતા ખરાબ લોકો વધાઈ ગયલા છે હવે.
હમ
પેલા સારા લોકોનું પ્રમાણ વધારે પડતું હતું હવે એ પ્રમાણ રહ્યું જ નથી કારણ કે એક બાણસ બગડેલો હોય તો તે માણસને કહે છે કે હા તું કરવામાં મજા આવે છે મને એ માણસ તેને જઈને પાછો તે બગડી જાય છે એ માટે સારું એમ કરે તો સારું રહેશે. એ કેમગ છું ને.
એ લોકોને અત્યારે જે નશો કરે છે એ લોકોને ત્યાં અંદર આવવા દેવું. જોુવે નહી આપડે માતા નગર પગડતા હ કરતાયા.
હા તમારી વાત એકદમ બરોબર.
હા ઘણી જગ્યા એવું પણ છે કે નથી પણ આવવા દેતા.
હા અને સિટીઓમાં એવું ચાલે છે કે અ સિટીઓના લોકો અને તેના સગ સિવાય કોઈ અંદર આવી શકતું નથી તેમાં કારણ કે તે સ્થિતિ સારી હોય કારણ કે એ લોકો જાણતા હોય કે આમાં આવું કરે ને આમ નાચે તેમ નાચે કોઈ સારા વક્ ન પણ હોય એ માટે સારા લોકોને ઇન્ર્શન આપે છે અને સારી રીતે નવરાત્રી પૂર્ણ કરે છે એવી એવી જગ્યાએ મને નવરાત્રી રમમાં જવાનું ગમે છે. બધું
હા, ને અત્યારે તો પેલા તો પાસ પાસ કઈ હતો નઈ અત્યારે તો ઘણી બધી સુવિધા થઈ ગઈ છે. અત્યાંરે તો તહેવારમાં બી પૈસા કમાવામાં છે જે પાસ કર છે, એ બધું ગાડી એ બધું ના, મન થાય ત નાહી ગયા કહી દેવા હત તું પેલા ત્યાર તો એક જણના સો રૂપિયા, બસો રૂપિયા, પાંસો રૂપિયા સુધી મળે અમારે
હા. હમણા એજ તો કેમે એનો કેસ વધી ગયો છે, કઈ લિમિટ જેવું રહ્યું જ નથી.
હમ્મ.
જ કઈ નવું-નવું નીકળતું જ રહે છે.
હા.
હા. અને લોકો એમ સહેલા થી જ બધું એમ શોધે છે પણ એ બધું મળતું નથી. એ લોકોને એ માટે દારૂ વ્યસ્ પસંદ કરે છે. અને પછી ત નવરાત્રીમાં આનંદ કરવા આવે છે, કારણ કે એમનું ટેન્શન રિલેક્સ થઈ જાય એ માટે. અને આપણેે જે બધા વગર પીએ ક નવરાત્રી કરીએ ને તો સારી રીતે ટેન્શન પણ પૂર્ણ થઈ જાય.
હા.
હા.
ત્યાં આવી મનોરંજન કરવું, ત આવીને મનોરંજન કરવું જોઈ તો અત્યારે તો હવે તો બસ લડાઈ, લડાઈ કર
હા.
સારી રીતે પ્રોગ્રામ બતાવે એવું નહી, લડાઈ કરે બસ.
અને તહેવાર બીજા અલગ તહેવારોમાં મોસન સંક્રાંતિ માં પણ લોકો પતંગ ચગાવવાની જગ્યાએ દારૂ છે પછી પતંગ જગાવા આવે છે, અને બાઈક પણ ચલાવે છે અમુક પણ મકાન સંક્રાંતિમાં પેલા દોરાણને એવું ઇસ્મ કરો ન સારી રીતે ઉજવવું જોઈએ પણ.
હા, એ તહેવારે પણ જો તહેવારો પર ખુબ માત્રામાં એક્સિડન્ટ વધારે જોવા મળે છે. એક તહેવારો પણ ઘણા લોકો એટલા બધા શું કરે છે કે રઘુઓને કઈ ધ્યાન નથી રહેેતો શું કરવું, શું નહી કરવું.
હા, અને દારૂ પીને આમ પેલું કરે છે અને દારું બીને બાઈક પણ ચલાશે કઈ પતંગનો પ્રયોગ માંજ્યો હોય તેના લીધે એ લોકોને એ લોકોનું કઈ ગડું કપાયું ગળામાં એરીતે ગડું કપાઈ જાય એ માટે એ લોકો એ થોડુંક વિચારીને ચાલુ છે, કે થોડાક દિવસ તહેવારો માં એટલું ના પીએ.
હા આ તો તહેવાર આવે તો વધારે ભીગ અહંયા તો ગુજરાતમાં તો
હા એ હમણાં બધું એટલું બો વધી ગયું છે ને કે કઈ લાયક જ અને મકર સંક્રાંતિમાં મજા આવે છે, કારણ કે પતંગ ચગાવવાની એક સાથે એકબીજા સાથે બેટ લડાગાવાની અને ગુજરાતમાં એ તહેવારો બધા એટલા બધા મજા આવે છે, ને કે આપણને એટલી આતુરતાથી આપણે જોઈ રહ્યા છે. ને કે તેની કઈ વાત જ નહીં.
હમ્મ
હા. એટલી બધી મજા આવે છે, એટલી બધી મજા આવે છે ને કે
ઘણા બધા લોકો, હા ઘણા બધા લોકો બો મનોરંજન કરે છે. જેમને કેટલા લોકો ખરાબ પણ કરે છે.
હા, હા. પતંગ લગ્ન ચ ચગાવવાની એટલી મજા છે એમાં આપડે જો શીખી ગયા ને તો એટલી પોતંગ સેલરી કાપી શકીએી ને કે માંજવ પાકો હોવો જોઈવું જરૂરી નથી પણ એમાં સ્કીિલ હોવી જોઈએ કે એના કારણે તરત આપડે કવાઈ જઈએ કે આ રીટક આપશ તરત કપાઈઈ જશે મામાં કાચો હશે પાકો હશે એવું કઈ જોવા હશે નહી અને તરત તરત બધું પ્રાપ્ પેલું થઈ થઈ શકે છે.
હા
હા એજ કે માંગુ છો મેં. અને એમાં પણ એમ લોકો બધું સારું સારું ખવાનું બનાવે છે આ કરે છે તે કરે છે.
હા દેવાર ઉપર એ તો છે જ એ. મકરસક્રાંતિ પર તલના બનાવામાં આવે છે ઘણી બધી વાનગી બનાવવામાં આવે છે.
હા અને લોકો ત્યાં ઉપર પોતાના ટેરેસ ઉપર બધું સજાવટ કરે છે. પછી પતંગ ચગાવે છે. પેલા કેમ, મકરસંક્રાંતિ અને બે-ત્રણ દિવસ પહેલા આપડણે માંજો લઈ આવીએ, પતંગ લઈ આવીએ, પછી આગતિના આગલા દિવસે રાત્રે આપણે સાથે બધા બેસીને કલાક. બંધીએ આ કાલ, કેમ? બીજે દિવસે પ્રગ્રામ સાર કરવાનો એ બધા માટે વાત કરીએ વાતચીત કરીએ પછી લોકો
પતંગ ચગાનું પેલું કરીએ છીએ. પછી તેમાં કોઈ વ્યક્તિ પીજેલું આવી ગયું ને આપડે આખી. મજા ને પેલું બગાડી જ નાખે છે. એવું આપને ગમતું નથી એ માટે થોડું કઈક કરવું જોઈએ છે.
હા. જો અત્યારે હા, આપડે તહેવારો ઉપર. સંક્રાંતિ ના દિવસે સોંગ વગાડી પણ ખુબ મજા કરવામાં આવે છે. ત્યારે સવારે. હમ.
એમાં મજા તો આવે છે.
તેઓ પણ ખુબ માત્રામાં મજા આવે. ઘણા બધા તહેવાર છે. ત્યાં પર ખુબ ઘણી મજા આવે છે.
હમ. અને તહેવારો મજા કરવા માટેે છે, કારણ કે આપડે થોડું નોકરી પછી પણ રજા મળે. પણ થોડી સિપેન્ડ થાય, સોરી, અને સારી રીતે.
હા. હલો.
હા.
જ છે.
હલો.
હલો.
હા, એ માટે આપણેે આ વખતે તહેવારમાં કંઈ મળીએ અને કંઈ અલગ કરીએ.
હા.
હા, સારી રીતે.